હલો કિષ્નભાઈ, કેમ છો?
જે શ્રી કૃષ્ણ ભાઈ, એકદમ મજામાં છે, તમે કેમ છો ભાઈ?
હા, એકદમ મજામાં છે, અને હાલમાં શું છે? જે મોનસૂન એટલે કે જે ચોમાસાની ઋતુ આવી છે તો હાલમાં મને એટલે ફરવાની વિષયની પર જ વાત કરવા માંગુ છું તમારી સાથે પરંતુ હાલમાં જે ચોમાસાની ઋતુ છે તે મારી એકદમ ફેવરેટ ઋતુ એટલે કે મને મપસં સંદ ઋતુ જોવા જઈએ, તો એમ તો ત્રણ રૂ છે આપડી શિયાળો, ઉનાળો ને ચોમાસું પરંતુ મને સૌથી વધારે ચોમાસાની ઋટુ ગમે છે કારણ કે ચોમાસાની ઋતુમાં ઘણા બધા અમારે ત્યાં હિલ સ્ટેશન ખુલી જાય છે ફરવાલાયક જગ્યાઓ જોવા મળે અને આખો દિવસ એટલું ઠંડુ મસ્ત વાતાવરણ હોય છે અને કેટલીક વાર વરસાદ પણ પડે છે તો પક્ષીઓ નો કલરવ પણ વધી જાય છે લોકો આમ કામે પણ જે મજૂરી કરતા હોય, કામ કરતા હોય, એ લોકોને પણ કામે કામ કરવા લાગે છે એટલે મને વર્ષા ઋટુ ખુબ જ ગમે છે અને હાલમાં જોવા જઈએ તો વરસાદ ઋ ટુમા અમે ફરવા ગયા હતા અમણાં, તેઓ ગણેશધોધ પણ ફરી આવ્યા હતા. ત્યાં પણ અમને ખુબ જ મજા આવી હતી અને એકદમ ફેવરેટ લોકેશન જેવી થઈ શકે છે. કારણ કે ત્યાં ખુબ જ સરસ અને અ બધું પકૃતિકમાં જોવા મણ વિડીયો પણ ખુબ જ સરસ છે, અને મેં ઇન્સ્ટાગ્રામ પર છે સ્ટોરી અને વોટ્સ‌અપ પર પોસ્ટ ને એવુ પણ મુક્યું હતું. અને એ મને ખુબ જ ગમ્યું હટુ. એમ તો મારા ઈરાડો ફોટા પાડવાનો જરા પણ નહીં હતો. મેં જે મિત્રો સાથે ગયા હટો. તેઓ ફોટા પાડવા લાગ્યા. તો પછી મારા ફોનમાં એટલા બધા સારા ફોટા નહી આવટા હટા. પરંટુ એક બે ફોટા એમના પાડ્યા તો મને એવું લાગ્યું કે, હા સારા ફોટા આવટાશે તો પછી મેં મેં પણ મારા પાડી જ દીધા. એ લોકને કીધું અને એ લોકે પણ પાળી આપ્યા. અને ખુબ જ સરસ ફોટા આવ્યા અને મને પણ અમ ગમ્યા એમ તો પરંતુ એમાં શું છે કે, ફરવાની જ વાત કરીએ તો એમ તો મને આ ઘણી બઢી લોકેશન ખબર છે એમ. તો અમારે ધરમપુરમાં છે પછી તયથી આ મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રમાં બી જે રટનગઢ છે પછી કલસુભાઈ છે, હરિહર ફોન છે, હરિહર ગઢ છે. આ બધા જે લોકેશન છે. તે વન ઓફ ધ બેસ્ટ એકદમ ગણાય છે એમ. મારા પ્રક્રુટિપ્રેમી જે વ્યક્તિ હોય તેમના માટે તો એકડમ સ્વર્ગ જેવું લાગે છે અને મેં પણ હજુ આ ચારો લોકેશન તમને જે જણાવી ત્યાં હજુ પણ મેં ગયો નથી. પરંતુ મેં જે વ્યક્તિઓ ગયા છે અને મે ઇન્સ્ટાગ્રામ છે એમ જે બધા આહ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે. તેના દ્વારા મે સાંભળ્યું પણ છે અને જાણ્યું પણ છે કે ત્યાંથી નજારો કંઈ અલગ જ હોય છે. અને એમ ટો મેં આમ સોશિયલ મીડિયા દ્વારા બઢા જ નજારા જોયા છે. પરંટુ હવે ખાલી એક અનુભવ કરવાનો બાકી છે. પરંટુ અમે શું કરીએ છે કે, ડરવર્ષે અમે જે અચમલગઢ છે. પછી જે ગણેશ વોટ.. રફોલ છે, વિલ્સન હિલ છે. અને એ જે મોટી કોરવલ છે અને નાની કોરવલ છે. એ અમે એ લોકેશનનો ડરવર્ષે અમે જઈએ છીએ. અને ત્યાં જઈને અમે ઘણા બધા ટેન્ટ પણ બાંધીએ છીએ અને મેં તમને એ કવ તો અમે શું છે. પહેલા જ્યારે પહેલી વખત મને ગયા હતા. હજુ પણ યાદ છે. જ્યારે મેં પહેલી વખત એ હિલ સ્ટેશનની મુલાકાત લીઢી હટી. ત્યારે મને ત્યાં ચારે બાજુ એકલા વાદળા જોવા મળ્યા હટા. નીચે જોમ તો બી વાદળા જ એખલા એટલે કંઈ એમ એટલું બઢુ જોવા નઈ મળ્યું હટા. સીન ને એવાં એટલા બઢા તારા હશે પરંતુ જોવા નઈ મળ્યા હટા. કારણ કે, ચારે બાજુ ધુમ્મસ હતુ. પરંતુ અમે જ્યારે બીજીવાર એક જગા ગયા ત્યારે વરસાદ ન‌ઇ હતો અને વાદળા પણ એકદમ ખુલી ગયા હતા. ત્યારે જે મને નજારા જોવા મળ્યો ટે એકડમ લાખોમાં એક હોય એવું મને લાગટુ હટુ. અને ત્યારે અમે બીજી વખટ ગયા ટ્યારે અમ પ્લેન જ હતો કે, અમે ત્યાં જઈને મેગી બનાવશું. અને બધા સાથે મળીને બેસીને મેગી ખાશું એમ તો અમે દુકાને અમે અમે ટોટલ બાર જણા હતા અને અમે બાર ને હાની પંદર જેટલી મેગી લીધી હતી અને મે ટપેલું એક જ હટુ. તો અમે બે વખત બનાવી હટી અને મેગી પણ એટલી સરસ બની હટી અને ખાવાની પણ ખુબ જ મજા આવી હટી. અને ત્યાં અમે ફોટો એટલે કે, મેમરી પણ બનાવી હટી મજા આવી હટી. અને અમે એક રીલ પણ શૂટ કરી હટી. તે રીલ્સમાં પણ આજે ઘણા બધા વ્યુહસ પણ છે. લાઈક્સ પણ છે. અને તે પછી બી લોકોને અમુક લોકો જાણતા થયા. તો હવે અમે શું છે કે દર વર્ષે ત્યાં જઈએ છે અમારો પહેલો કશ્શે પણ નીકરવાન હોય તો પહેલી ટ્રીપ અમારી ત્યાં મોટી કોરવલ હોય છે. પછી બીજી ટ્રીપ આ વખટે ટો શું છે? અમારે ઘર બાજનાને પણ મેં લઈ ગયો હટો. એ લોકને એમ એ લોકો બઢો દમણ ને એવું ફરવામાં ઇન્ટરેસ્ટેડ હટા. એ લોકને ટ્યા નેચરમાં નહીં ગમટુ હટુ. પરંટુ જ્યારે મેં એમને મોટી કોરવાલ જે લોકેશન પર લઈ ગ્યો. ત્યારે એમને એવું લાગ્યું કે, ના આ પણ લોકેશન એકડમ સુંદર છે. અને આપણે પણ અહિયાં મુલાકાત લેવી જોઈએ. ત્યારે હવે અમે દરવર્ષે ત્યાં જઈએ છીએ. એમ ટો ઘાટ ખુબ જ ભયંકર આવે છે. એકદમ રસ્તા ખુબ જ ભયંકર હોય છે. પરંતુ આપણે સનગોસીતા એક એમ તો પહોંચી લતો નથી. પેલું કહેવાય છે ને કે સરળતાથી જે મંઝીલ પર પહોંચી જવાય તેની તો કોઈ મજા નથી એટલે થોડું ગણું એડ વેનચર પણ હોય છે, એકસપો હોય છે પરંતુ અમને ત્યાં જવાની ખુબ જ મજા આવે છે. અને નેચરના એકદમ ખોળામાં જઈને બેસવું એ તો એકદમ શાંતિનું વાતાવરણ છે. અને આપણું મગજ હોય છે, માઈન્ડ હોય છે તે પણ ફ્રેશ થઈ જાય છે. એકદમ એમ કુદરતી વાતાવરણમાં નેચરમાં એમ ત્યાંના લોકોની રહેણી કરણી જોઈ હોય. આપડે આપ અમે પણ ગામડામાં રહયે છે પરંતુ હાલમાં અમારે ત્યાં તો ગમ મોટું વિકસિત થઈ ગયું છે. પરંતુ ત્યાંના લોકો પણ વિકસિત છે. પરંતુ ત્યાંના પણ હજુની જે જૂની પરંપરા છે તે જ અપનાવે છે ત્યાં આપણને જે ભીટ હોય છે, વાસ હોય છે એમ જ ઘર જોવા મળે છે. આપડે શું છે અયા ઇટ ને પાકા ઘર આવી ગયા છે પણ ત્યાં એવું નથી ત્યાં હજું કાચા જ ઘર જોવા મળે છે. અને ત્યાં લોકો અ જે ટુરિસ્ટ પ્લેસ હોય છે એટલે અ મોનસુન ઋતું માં જાય છે. એમ ત્યાં જતા જ નથી ત્યાં સુધી એ લોકો આ જે આ લોકેશન ની વાત કરી ત્યાં એ લોકો લોકો વિઝિટ કરતા નથી. એટલે મારે તો એમ કેવું ને ત્યાં જવું જોઈએ વાત બરાબર છે બધા એ જ જવું જોઈએ ફરવા પરંતુ હાલમાં લોકો ત્યાં ગંદકી ખુબ જ ફેલાવે છે ત્યાં જઈને મેગી બનાવે છે. અને કેટલાક નોનવેજ લોકો આવે તો ચિકન ને માછલી ને એવું બનાવે છે. તો ત્યાં ગમે તેમ એમનો જે કચરો હોય છે, પ્લાસ્ટિક હોય છે તે ગમે ત્યાં ન ફેંકવો જોઈએ. તેના કારણે ઘણું બધું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તો એ બાબતે આપણે ધ્યાન રાખવું જોઈએ. શું તમે કસે ફરવા ગયેલા હોય અને તમને તમારી કઈ યાદો તમે મારી સાથે શેર કરશો?
હા ભાઈ હું પણ એમ તો મને પણ ચોમાસાના સિઝનમાં આવી બધી જગ્યાએ ફરવા જવાનું ખૂબ ગમે છે. કારણ કે ચોમાસાના સિઝનમાં તમે જે કીધું કે બધા હિલ સ્ટે સ્નો ત્યાંનો જે નજારો કે બધી ખુબ જોવાલાયક બની જાય છે. અને મને પણ ખૂબ ગમે છે કે આ જે બધા શહેરો એટલે કે આવા બધા શહેરો છે જેમ કે આપણા પાસે જે મોટી કરોડ કે તમે જે કીધું અને સાપુતારા છે, ગણેશ ધોધ છે એ બધી જગ્યાએ ફરવા જવું જોઈએ કારણ કે આપણે એ બધી જગ્યાએ ફરવા જઈએ તો પછી આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય અને આપ આપણ ને બધો ઠકાવ હોય તે પણ બધો દૂર થઈ જાય કારણ કે આપડે જો આવું બધું ફરસું આવું બધું કરશું તો જીક હલન, ચલન આપણી જે શારીરિક પ્રવૃત્તિ પણ ગણાશે કારણ કે ફરવું તો બધા એ જોયું જ કારણ કે ફરવાનું તો બધા જોય જ કારણ કે બધા લોકો મોસ્ટલી ઘરે ને ઘરે બેસી રેય તે લોકો તો એ લોકોને ફરવાનું લોકો ની ગમતું હોઈ અમુક લોકોને તો પરંતુ એ લોકોને ઘરે ને ઘરે કંતાળી જતા હો એટલે કે ફરી લે તો પછી આપણું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય. અને આપણને ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં ખુબ મન પણ લાગે અને એમ મને તો છે ને તમે જે કીધું કે મોટી કરોડ ત્યાં મને પણ જવાનું ખુબ ગમે છે. અને જે ગણેશ ધોધ છે ત્યાંથી નજીક જ છે તે પણ ખુબ સારો છે. અને તમે જે કીધું કે ત્યાં બધા ઘણા બધા લોકો ફર બધા ત્યાંથી ધોધ ને બધી મજા માણવા આવે છે. અને ત્યાં મેગી બનાવે છે, ચિકન બનાવે છે વિવિધ પ્રકારની બધી ખીચડી બનાવે છે બધું કરે છે. પરંતુ એ લોકો ત્યાં બધું આવો સામાન લઈને આવે છે પછી બધું પ્લા પ્લાસ્ટિકો માં કે પછી આ બ વેફર્સ ને મેગી ને બધી ગમે તેમ હોય છે તે બધું ગમે ત્યાં જોવા મળી જાય છે. એ તો મેં પણ જોયા છે ત્યાં જયારે જોયેલો હતો મેં પણ ત્યારે મેં પણ જોયેલું અને મેં પણ અનુભવેલું કે ભાઈ ત્યાં પણ આવી બધી પ્રકારની ગંદકી જોવા મળે છે અને આવું બધું જોવા મળી રહ્યું છે. એટલે હવે એવું તો નઈ કારણકે આવી બધી જે આવી ફરવા વાળી જગ્યા છે કઈ ધાર્મિક જગ્યા છે એવી બધી જગ્યા પ્રદુર્શન નહી હોવું જોઈએ, કારણકે આપણેે જો આવું પ્રદુર્શન કરશું અને આવી બધી જગ્યાએ આપણે આવું બધું કચ રો જોવા મળશે તો પછી આપણા દેશમાં બધા ઘણા બધા જેવા ટુરિસ્ટ બધા, એટલે કે જે વિદેશો બધા આપણા દેશમાં જે ફરવા આવે છે તે આપડા બધા આવી ધાર્મિક થોડો કે પછી આવા હિલ સ્ટેશન કે પછી આવી બધી જગ્યાએ કચરો જોશે. તો પછી એ લોકો ના મનમાં શું જાગૃત થશે એમ. કારણકે તમને તો ખબર છે કે બહાર ના દેશો કેટલા સ્વસ્થ છે અને કેટલા સુંદર છે. અને બહારના દેશોમાં અંદ ખૂબ એવા કડક નિયમ પણ છે કે ગમે ત્યાં કચરો ફેકે તો એ લોકોને, દર સજા કરે અને યોગ્ય રીતે બધાને સમજાવે છે એમ. અને આપડા દેશમાં પણ એવું હોવું જોઈએ કારણ કે આપડા દેશમાં છે ને આટલું બધું આપણને જે ગમે કચરો ફેંકી દે એના વિશે બધા સરકાર પણ એટલી બધી જાગૃત નથી. અને જાગૃત નથી એ કારણકે ઘણા બધા લોકો કચરો નાખી દે તો પણ એ લોકોને કોઈ કહેતા પણ નથી. એ લોકો કે છે કે કચોર કચરી પેટે નાખો છો પરંતુ તમે જાણો છો કે આપડા દેશમાં ઘણા એવા નવા નવા. અને અમુક એવી બુદ્ધિ ના બધા લોકો હો છે કે આવું બુરુ કચરો કરે છે. અને વ્યસનો જેમકે વ્યસન જેમકે દારૂ પી છે આલ્કોહોલ બી છે, ગુટકા ખાય છે, તાંબાકુ ખાય છે, એવું બધું કરે છે. અને એના બધા જે બધું વસ્તુઓ બધું જે હોય છે બધું વેસ્ટેજ તે બધું નીચે રાખી દે છે જેના કારણે પછી આપડા દેશમાં પ્રદૂષણનો એમ પ્રમાણ ફેલાય છે એમ, એટલેકે એવું રાખ્યું, એટલેકે આપડે આવા બધી ધાર્મિક જોકે ફરવા લાયક, જોવા લાયક સ્થળો છે. ત્યાં ગંદકીની હોવી જોઈએ અને આપણા દેશને સ્વસ્થ બનાવવું જોઈએ. એટલે મને તો અંદર ગમે છે તમે જે કીધું કે મોટી કરવળ છે, પછી વિલ્સન હિલ છે. પછી આપડે ગણેશ ધોત તમે જે કીધું તે અને જે આપડા જે સાપુતારા છે. સાપુતારા તો અમે હમણા જ એક થીયર થી પેલામાં ગયાેલા કારણકે મારા ફોઈ લોકો જે આવેલા હતા મારા ઘરે. ત્યારે એમને મન થઇ ગયું કે હું આપડે જઈએ સાપુતારાને મજા કરીએ. કારણકે એ લોકો જે રજા હોય. સ્કૂલની એમના છોકરી ફઈની છોકરીને હતી ત્યારે એ લોકો આવે છે, એમ
હા.
એટલે પછી એ લોકો સાથે ફોરવા જવાનું અમારી સાથે થઈ જાય છે, એટલે. ત્યારે મેમે સાપુતારા ગયેલો હતો ત્યાં પણ મને એમ તો ઘણું બધું પ્રકારનું ગંદકી અને બધું આજુબાજુ. પ્રદુષણ ફેલાતું મને જોવ લાગી રહ્યું હતું. અને ઘણા બધા લોકો ત્યાં ગમે તેમ થૂંકી જાય જેમ કે વિમલ છે, આવું બધું ત્યાં ખાઈને ગમે ત્યાં બધુ લાલ લાલ, બધું કરી રહ્યા હતા. અને આમ તો કચરા પેટી પર ત્યાં હતી પરંતુ કચરા પેટીમાં કચરો જ ન કારણકે બધો કચરો તો બધા લોકો બહાર જ ફેંકતા હતા એટલે આપડા દેશમાં છે ને બધા ઘણા બધા લોકો એવા છે કે ગમે ત્યાં કચરો કરે છે, આવી બધી જગ્યાએ પણ એ પણ આપડા જે આપડું શહેર છે ને આપડા આજુબાજુ જે વસવાટ કરીએ છીએ તેના આપડે ચોકસાહી રાખવું જ જોઈએ. જેથી કરીને આપડો સારો સમભૃદધ દેશ બની જાય એમ અને બીજું તો આ વખતે મારો ફરવા જવાનો પ્લાન તો છે, તમે જાણો છો કે જે મુંબઈમાં જે સેલાર ફોર્ટ છે. હરિયર ફોર્ટ છે પછી પાટનગઢ છે અને હરશચંદ્રગઢ છે અને એવી બધી જગ્યાએ જવું ખુબ જરૂરી છે કારણકે તમે જાણો છો કે ત્યાંનો જે ન જરા હોય છે એ આપડા આપના કરતા અલગ હોય છે. કારણ કે હરિશચંદ્રગઢથી એકદમ ઉપર આવેલું છે, ને બધું ટ્રેકિંગ પણ કરવો પડે છે. અને ત્યાં જવા માટે આપણે ખુબ આ સેફ્ટી વાળા બુટ પહેરવું જોઈએ. અને કારણ કે, ત્યાં જવા માટે પેલું લપસણુંવાળું પેલું રસ્તો હોય છે. જેને કારણે આપણો કોઈ પણ પગ ખસી ગયો તો પછી આપણે ખાઈમાં પણ જઈ શકીએ છીએ. એટલે ઘણા બધા લોકો સાથે એવું થયેલું પણ છે. એટલે કે ત્યાં આપણે જઈએ તો પછી ગ્રીફવાળા આપણે બૂટ પહેરવાં જોઈએ. તો આપણે જવું જોઈએ. અને બીજું તમે જાણો છો, કે માથેરાન. માથ થેરાનમાં તો તમે જાણો જ છો, કે ખૂબ એવી જે બસ, ટ્રેન છે. ત્યાંની ખુબ પ્રસિદ્ધ છે. અને ખુબ ઘણા બધા લોકો ત્યાં જાય છે ઈ ટ્રેન જોવાં માટે. અને ત્યાંનો જે નજારો છે, ખૂબ અલગ છે. અને મે તો ઘણી બધી પ્રકાર રીલ્સ જોઈ. એ બધું બધું એમ સોશિયલ મીડિયા પરથી, ને યુટ્યુબ પર બધા વીડિયો પણ જોયા. કે ત્યાંનો જે નજારો છે, એ ખૂબ અલગ જ છે. અને મને પણ આ વખતે વિચાર છે, કે હું પણ ત્યાં જઈશ, અને મજા કરીશ. કારણ કે ત્યાંનો જે નજારો છે તે મેં રીલ્સમાં અને યુટ્યુબ પર આમ ઘણો સારો જોયો છે. અને ત્યાં પણ મેં એવું અનુભવ્યું કે ઘણા બધા લોકો ત્યાં ગયેલા હતા, તો બધા લોકો કેઈ ત્યાં પણ બહુ કચરો ને એવું જોવા મળે છે. એવું થઈ રહ્યું છે. શું તમે આ માથેરાન છે, ત્યાં જવાનો પ્લાન છે તમારો આ વખતે?
હા, માથેરાન છે, પછી રતનગઢ છે, કલસુભાઈ છે આ વખતે અમે અમુક તારીખ નક્કી કરી જ નાખી છે. અને ત્યાં ફરવા જઈશું, એ તો પાક પાકી જ છે. અને હું હમણાં ચોમાસાની ઋતુ છે, પરંતુ અમે ત્યાં શિયાળામાં જઈશું. કારણ કે, શિયાળામાં શું છે, ત્યાં ટેન્ટ બાંધી શક અને ત્યાં મને એન્જોય થઈ શકે છે. અમારો પ્લાન એવો છે કે અમે બે દિવસ જ રોકાશું ત્યાં, કારણ કે બે નાઈટ જ રોકાશું. કારણ કે એનાથી વધારે નાઈટ રોકાવાનું પોસિબલ નહીં થઈ શકે. કારણ કે અમારે બધું જ ત્યાં જોવાનું હોય છે, એટલે અને ઘરે પણ ઘરના લોકો પણ ટેન્શન લેતા હોય છે. એના કરતાં એક તો રિસ્કી જગ્યા છે ડુંગરો, પહાડો. એના કરતાં અમે ત્યાંથી બે દિ બે નાઈટ રોકાઈને પાછા આવી રહેશું. એવું લાગશે, તો બીજી જે લોકેશન અમારાથી કવર નહીં થઈ શકે. તો અમે પાછી યાં જે અઠવાડિયું પછી પાછો એનો પોગ્રામ કરીશું, એવું મને રહ્યું છે. સારું, ચાલો ભાઈ પાછા જ્યારે મળશું ત્યારે આપણે આ જે ફરવાની તમે લોકેશનની વાત કરી, એના વિશે આપણે વધુ ઊંડાણપૂર્વક વાત કરીશું.
હા ભાઈ સારું, મળીએ. ભાઈ.